હલો કેમ છો.
હલો એ ડમ મજામાં તમે કેમ છો.
એકદમ મજામાં છો શું આજકાલ તમે જાણો છો કે આધુનિક યુગમાં ફોનનો ઉપયોગ ખુબ વધી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં એટલું પાવરફુલ થઈ ગયું છે કે આજકાલ તો બધું જ મળી જાય છે ફોન પર શું તમે ફોન એટલે કે જે હમણાં આધુનિક યુગમાં આવ્યો છે ફોન તેના વિ ક કવા માંગો છો સોશિયલ મીડિયાને એવું બધું.
હા એમ તો જોવા જઈએ તો હાલમાં તો હવે બધા જ આધુનિક યુગ આવી ગયો છે એટલે બધે જ નવા-નવા ટેકનિકલ ફેરફાર આવ્યા છે કર્યા કરે છે ને ખેતીમાં પણ અમારે ત્યાં પણ નવા-નવા ફેરફાર થઈ રહ્યા છે અને જે ફોનનો ઉપયોગ કરી રહ્યા છે લોકો પણ હું મને ખુબ જ ગમ્યું કારણ કે ફોન દ્વારા આપણને અહી રહીને કોઈ પણકેશન લોકેશન એટલે કે મેપ કરીને ગમે તે દેશની કે ગમે તે રાજ્યની આપણે લોકેશન જોઈ શકીએ છીએ અને અમુક જો આપને દુકાન ન કોઈ દુકાન નું નામ ખબર હોય તો એ દુકાન પણ જાણી શકીએએ અને આપડે ઘરેથી નીકળ્યા હોય અને કઈ વસ્તુ આપ જોએ જકે આપડે રેસ્ટોરન્ટ ખાવા માટે છો હોય તો આપને ફોન કરવું પડે છે ઘણા બધા ટબ્લિક હતી પેલા પરુ હાલમાં જે આુંકું ગ્યુંમાં નકશો એટલે કે મેપ સુવિધા આપવામાં આવી જેના કારણે આપને ક્યાં છે આપડે રસ્ટોર જેટલા જેટલા રેસ્ટોરન્ટ છે બતાવી દે છે અને રેસ્ટોરન્ટો બતાવે છે પરંતુટેને જે સ્ટાર આપવામાં આવે છે કે જો ત કે ફાઈઇવ સ્ટાર હોય તો એ ખુબ જ સારામાં સારા રેસ્ટોરન્ટ છે ફોર ફોર સ્ટારનાથી નીચલા કક્ષાનું રેસ્ટોરન્ટ છે એમ ઘણા બધા રીતે સ્ટાર આપવામાં આવે છે એટલે આપણને જે જોઈ તે વાનગીઓ મળી રહે છે તમે કોઈ વાર આવું રેસ્ટોરન્ટ કે પછી કોઈ પણ બીજા કોઈ કારણોસર ડિજિટલ પેમેન્ટ એટલે કે આપણે જે મોબાઈલ નો ઉપયોગ કર્યો હશે ને તો તેના વિશે થોડું ઘણું જણાવશું.
હા વરી મોબાઈલ તો આજકાલના આધુનિક બધા જ લોકો માટે ખુબ ઉપયોગની વસ્તુ બની ગઈ છે કારણ કે પહેલાના જમાનામાં જાણો છે કે મોબાઈલ હોતો જ નથી અને બધા લોકો એકબીજાને સગા સબંધનીવાત કેવી રીતે કરી શકે પહેલા તો એ કે બધા પોસ્ટમાં પોતાના ટપાલ નાખીને બીજા હાલચલ કેવી રીતે પૂછવા ન લેટર મોકલવાવામાં હતો ના લેટર પર ઘણા બે ત્રણ દિવસ પ્ર મહિનો પણ લાગી જતો હતો જેથી કરીને તેમાં મોડ થતું હતું પરંતુ આજકાલ ના આધુનિક તમે જાણો છો કે મોબાઈલ એ વસ્તુ બની ગ જેના કારણે આપણે ઘર બેઠા આપણે જે સગા હોય છે જારે કે આપડા ઘરથી કોઈ પણ વિડીયો શોમાં કે પછી અ્ય કોઈ પણ કોઈ પણ જગ્યાએ રહેતા હોય ત્યાં પણ સારું નેટવર્ક હોય તો આપણેથી ત્યાંથી એ એક જ સેકન્ડમાં આપણે ફોન કરી શકીએ છે. અને તે પણ આપણે હ પૂછી શકીએીએ ત્યાં સુધી જવા પડતું નથી અને એવું ટપાલ પણ મોકલવામાં નથી. એટલે કે વાતચીત કરી શકીએ છીએ અને એમાં ફીચર્સ પણ મોબાઈલમાં એટલા બધા આવી ગયા છે જેના કારણે કે આપણે ફેસ ટુ ફેસ એટલે કે જે આપણે ઓનલાઈન એટલે કે વિડીયો કોલ પર પણ વાત કરી શકીએ છીએ અને ફેસ જોઈ શકીએ છીએ અને કોઈ પણણ પ્રકારની પ્રક્રિયા કરી શકીએ છીએ આથી જે મોબાઈલનો ઉપયોગ તો ખૂબ વધી રહ્યો છે અને આ ઉપયોગ પણ ખૂબ સારો છે કારણ કે બધાને લોકોને મળવાનું પછી વાતચીત કરવાની આના પર મોબાઈલ દ્વારા ખુબ સરળ હોય છે અને બીજું તો એજ છે કે મોબાઈલ દ્વારા આપણે ગમે તે એટલે વર્ક પણ કરી શકીએીએ ઘરે બેસીને એટલે કે જે ઓફિસ વર્ક આપણે કરતા હોય છે જે જોબ કરતા હોય છે કંપનીમાં તે આપણે ઘરે પણ મોબાઈલ દ્વારા કરી શકીએ છ છેએ અને એના બીજા ઉપકરણ તો મોબાઈલ સિવાય સોશિયલ મીડિયા પર પણ આપણે ઘણું બધું આપડણે ઉપયોગ કરી શકીએ સોશિ્યયલ મીડિયાનો એ ઉપ ઇલેક્ટ્રોનિક આઈટમ ઇલેક્ટ્રોનિક્સ આઈટમમાં પણ આપણે જેમકે મોબાઈલ તો છે પૈટા લેપટોપ છે પછી મેકબુક છે એ ઘણા બધા સાધનો છે ઇલેક્ટ્રોનિક જેના દ્વા આપણે ઓફિસ વર્કનું કામ આપણે ઘરે બેઠા પણ કરી શકીએ છીએ અને રૂબરૂ પણ કરી શકીએ છીએ અને જે પણ આપડે કામ હોય છે. ત્યાં લેપટોપ દ્વારા તો આપણે ઘણું બધું કરી શકીએ કારણ કે લેપટોપમાં એટલી બધી એટલે ઘણી બધી સિસ્ટમ આવે છે જેના કારણે આપણે ઘર બેઠા અને જે આપણે સોંપે છે કંપનીના કોઈ પણ જે અધિકારી આપને જે કામ કરવા સોંપે છે આપણે સરતાથી કરી શકીએ છેએ અને આપણે ઘર બેઠા જઈને જે પણ આપણે રિપોર્ટ કે ડેટા મોકલવાનો હોય સરતાથી ટલે બધા સાધનો માટે થ વું ખૂબ જરૂરી છે. કારણ કે આપણા પર આ સાધનો તો હશે પરંતુ એના એટલે એના રિલેટેડ એટલે કે જે એને કામ ચાલવા માટે જે ઇન્ટરનેટ જોય છે તે જ ના હોય તો પછી કેમક ચાલે છે. શું તમારા ગામમાં કેવું છે તમારા ગામમાં તમે એટલે તમારે ફોન વાપરતા હશો તો તમારા ગામમાં ઇન્ટરનેટ બરાબર આવે છે કે નહી આવે છે.
એમ તો અમે તો ઇન્ટરનેટ નો ઉપયોગ કરીએે જ છીએ અને ઇન્ટરનેટ નો ઉપયોગ કરવા વગર જો ફોન આપણે વાપરીએ તો તેનો કોઈ મતલબ રહેતો નથી કારણ કે ઇન્ટરનેટ વગર આજે ફોન એક રમકડું જ છે અને ઇન્ટરનેટ ની સેવા હોવી એ ખુબ જ આવશ્યક છે અને અમારે ત્યાં નેટવર્કમાં તો શું છે કે એમ તો પકડે છે પહેલા પહેલાું જયારે આવ્યું હતું ત્યારે નેટવર્કનો થોડો ઘણો પ્રોબ્લમ હતો પરંતુ અમે એની જાણકારી જે કંપની આવે છે ત્યાં જાણ કરી અને તેમને અમને સારો રિસ્પોન્સ આપ્યો અને અમારે ત્યાં ટાવર ઉપર કરવામાં આવ્યો એટલે હાલમાં તો અમારે ત્યાં સારું એવું નેટવર્ક પકડે છે એટલે કોઈ પ્રોબ્લમ નથી. પરંતુ જયારે નેટવર્ક નહી પગતો ત્યારે ઘણા બધા પ્રોબ્લેમો નો સામનો કરવો પડતો હતો અને હાલમાં તો શું છે ઇન્ટરનેટને કારણે અમે છે ને યુટ્યુબ પર ને યુટ્યુબ છે બીજા બધા પ્લેટફોર્મ પર અમે વિડીયો જોઈએ છ છે કે ખેતીમાં અમે જે ખેતી કરીએીએ તેમાં કે દવા છટવી જોઈએ. ક્યારે ખેડાણ કરવું જોઈએ એને લોટરી મારવી જોઈએ કે પછી આ કલટી મારવી જોઈએ કે પછી પાવડો મારવો જોઈએ એટલે બધું ઘણું બધું આપને માહિતી મળી રહી છે અને અમે હ માટે એટલી ટેકનોલોજી આવી ગ ગઈ છે કે આપડે પાતળા જે હોય છે કેરી ના દરાકે તો તેને પાંદડાનો ફોટો પાડીએ તો આપણને એના પર કઈ દવા છાંટવી જોઈએ કે પછી દવા છંટવાની જરૂર છે નહીં છે કે અને હોય તો કઈ દવા છાંટવી એમ ઘણી બધી રીતે આપણને માહિતી પૂરી પાડે છે એટલે અમને તો ખૂબ જ ફાયદાકારક લાગે છે અને ઘણી વાર હવે તો શું છે એટલો ટેકનોલોજી હાઈ થઈ ગઈ છે તો આપણે તરેકે કોઈ માલ આપણે જે અહીંયા વેચવાનું હોય છે તો પણ આપણે ઇન્ટરનેટની મદદથી વેચી શકીએ છીએ આપણા ઘર બેઠા જે એ લોકોને કંપનીના માણસો હોય છે તે લેવા આવી શકી છીએ તેમજ આપણે કોઈ વસ્તુ ખરીદવાની હોય તો પણ ઇન્ટરનેટની મદદથી આપણે ઓનલાઈન ફેસ ફેસબુક છે એમ ઘણા બધા પ્લેટફોર્મ છે તેના પરથી આપણે મંગાવી શકીએ છીએ એટલે મને તો ખુબ જ વસ્તુ ગમે છે શું તમે કોઈ વાર મોબાઈલનોો ઉપયોગ કરીને ટીવી ફ્રીજ એસી કે પછી બીજો નવો ફોન કે પછી પંખા એવું કઈ વસ્તુ મંગાવ્યું છે અને તમને દુકાનના આપે જે આપણેે રૂબરૂ દુકાનમાં જઈએ તેના ભાવ કરતા સસ્તું પડેલું કે પછી મોંઘું પડેલ એ વસ્તુ
હા એટલે કે મારા ઘરે જે પણ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક આઈટમ છે તે વધારે પડતી દુકાન માંથી વધારે ખરીદી છે કારણ કે આપડે જો દુકાન માંથી વધારે ખરીદી કરીએ તો સારું અને રૂબરૂ ખરીદી કરીએ તો આપણે એને ખબર પડે એવું પ્રકારનું છે અને દુકાન માટે આપને ઘણો મોઘો ભાવ મળે છે પરંતુ ત્યાંથી આપણે ખરીદીએ સારું પરંતુ મેં એક એટલે ઓનલાઈન મારફતે એક ટીવી ખરીદી હતી જેમકે તેનો પ્રાઇસ જેમ કે ફોર્ટી ફાઈવ હતો એમ ફો ફાવ એટલે પિસ્તાલીસ હજાર જેવી અને તે મને મે પૂછ એટલે ઓનલાઈન તો ફોર્ટી એટલે પિસ્તાલી હજાર હતી અને જે મેં રૂબરૂ એટલે દુકાનમાં જને પૂછ્યું તે્યારે તેનો અ ભાવ હતો કે સાહીઠ હજાર એમ આથી કરીને આપ ઓનલાઈન જો ખરીદી કરી આપને ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે પણ ઓનલાઈનમાં ઘણા બધા ફ્રોડ પણ થાય છે. જેથી કરીને હું એટલે ઓનલાઈન ખરીદવા ન મા એટલે કે ઓનલાઈન ખરીદવા મામાંગુ છું પરંતુ એટલું બધું ન કરું એમ એટલે જે મીડિયમ એટલે કે જે ઘર વપરસવાની જે વસ્તુ ખરીદીશું તે એ વધારે ખરીદ્યું છેું એમ પણ આ મોઘી મોઘી આઈટમો તો હું શોપમાં જઈને જ ખરી માગુ છું એમ કારણ કે ઓનલાઈનમાં ઘણા બધા ફ્રોડ પણ થાય છે જેમ કે આપણે જે વસ્તુ મગી હોય છે તેના અંદર ક બીજું જ આવી જાય છેમ એટલે આપણે જે ઓનલાઈન વસ્તુ આપણે મગી તો આપણે પે સો ઓપનિંગ બસ કરી એ અનબોક્સિંગ કરી આપણે જે પણ વસ્તુ લાવીએ તેનું વિડીયો લેવ ખૂબ જરૂરી છે. કારણ કે આપે વિડીયો જો ના લઈ પ્રૂફ આપે જો વસ્તુ એલે ગમે તે નીકળ્યું જે મગાવ્યું તેના સિવાય બીજું નીકળ્યું તો પછી તે આપડું કામ ન શું આપણે પ્રૂફ પણ જોયએ એ બતાવવા સારું એટલે આપે એ પેલા તો ખુબ ધ્યાન રાખવું જોઈએ એટલે ઓનલાઈનમાં ઓનલાઈન જે ખરીદી તેમાં ફ્રોડ પણ થાય છે અને મોબાઈલ પણ આપણેે એટલો બધો સાચીને વાપરવો જોઈએ અને સમયસ એટલે એટ મોબાઈલમાં પણ એટલો ટાઈમ ના કરવો જોઈએ જેથી કરીને આપણે જે પણ આખું વર્ક કરીએ તેમાં આપ આખું તેમાં નાખી દઈએ એમ એટલે કે સમયસર એટલે કે ટાઈમ પૂરતું વાપરોવું જોઈએ એમ મોબાઈલ વધ વધારે વાપરો એ સારું ના કહેવાય એમ જેથી કરીને આપણા જે ગામના એટલે કે જે આપણા જે બાળકો આવશે એટલે કે હશે તેમને ફોન પણ આપવું વધારે જોઈએ નહીં કારણ આજના આધુનિક યુગના બાળકો તો એટલા બધા ફોન જોય છે જેના કારણે એ લોકોને આંખ પણ વહેલી આવીાય છે એટલે આંખ ના ચશ્મા પણ વહેલા આવી જાય છે અને એ લોકો ફોન વગેરે જમતા જ નથી અને ખાવાનું જો તો પેલા ફોન આપો પછી જે લોકો ખાય છે આવી એ લોકોને અરજ પડી જાય છે સારું ના કહેય શું તમારે શું કેવું છે આના વિશે
હા એ વાત તો સાચી છે અને ફોન ની આડઅસર તો એમ તોધ ફાયદાકારકતો નથી કેટલીક વાર આડઅસર પણ થાય છે જેમ કે હાલમાં એમ તો બેન કરી દીધું છે એપ પણ પહેલા શું હતું કે આપડે જે મેચને એવું રમાતું હતું તેના ઉપર ડ્રીમ ઈ લેવનને બધ રીતે ટીમ બનાવામાં આવી હતી તો એ ટીમમાં સારા એવા પોઈન્ટ થાય અને તમે જે ખેલાડી પસંદ કરેલા હોય તો એ ખેલાડીઓ જો સારા એવા રન મારે અથવા તો સારા એવી વિકેટ લે તો તમને સારા એવા પૈસા મળતા હતા અને એ લાલચમાં ઘણા બધા લોકો એ ટીમ મુકતા હતા એના કારણે કેટલાક લોકો તો શું છે. પોતાનું જમીન ઘર બહાર પણ વેચી નાખ્યો હતો એના કારણે એ લોકોને ખુબ જ નુકસાન થયું હતું અને એ બધી બાબતને ધ્યાનમાં રાખીને સરકારે આ એપ પણ બેન કરાવી છે પરંતુ જયારે આ એપ ચાલુ હતું ત્યારે એ બધા લોકોને અમુક લોકોને ફાયદો પણ થયેલો અને કેટલાક લોકોને નુકસાન પણ ગયેલ આ એક જુગારજ હતું પરંતુ જેઓ આ વસ્તુને સમજતા તેઓ આ વસ્તુમાં પડ્યા ન હતા અને જે જે એજ્યુકેટેડ હોય છે તેતા વસ્તુ પડતા નથી ને જેઓને શોખ હોય છે કે આજે પૈસા એક ના ડબલ થઈ જશે તે લોકો આવુમાં પડે છે જેના કારણે એ લોકોને નુકાનવા ભય છે એટલે આપણા પર ડિપેન્ડ કરે છે કે આપણે ફોનનોો ઉપયોગ કેવી રીતે કરતા છીએ જો આપડણે સારી રીતે ઉપયોગ કરશું તો એના માટે ફોન એકદમ સારી રીતે સારો જ છે પરંતુ જો આપણે એને દુરપયોગ કરશું તો એ આપણા માટે પણ દુરુપયોગી જ ગણાશે અને ફોનનો ઉપયોગ માટે જે બાળકો હોય છે તેમને ખાસ ઉપયોગી છે કારણ કે આજના જો આજના જમાના જમાને જોઈ લઈએ તો ટ્યુશનની ફીસ પણ કેટલી બધી વધી ગઈ છે બાળકોની તો એના કર આપણે જે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા જો આપણા ફોનનો રિચાર્જ હોય તો યુટ્યુબ છે પછી ફિઝિક્સ વાળા એમ ઘણા બધા જે યુટ્યુબર્સો છે તેઓના દ્વારા આપણે ભણી શકીએ છીએ એટલે મને ડિજિટલ આ જે મોબાઈલનો યુગ આવ્યો ફોન તો ખૂબ જ ગમ્યો અને તેમાં પણ લેપટોપ તો મને ખૂબ જ ગમે છે તમને પણ આ ફોન ન ખૂબ જ ગમતો હશે ને કે તમે પણ આમ એના પર તમારા બાળકોને લઈ આપ તા નથી ફોન
ના ના એટલે બાળકોને તો આપડે એટલે બાળકો જયારે એ લોકોને સક્ષમ થઈ જાય ફોન વાપરવા માટે ત્યારે આપણને્યારે આપણે એ લોકોને લઈ આપવું જોઈએ કારણ કે બાળકને પણ સમજાવવું જોઈએ અને બાળક પણ સારી રીતે સમજ જેથી કરીને આપે હમણાંથીને સમજાવે તો એ સમજ છે આપડેથી હમણાં નાથી ફોન આપી રહ હશે એ લોકો સમજશે નહીં અને આપડે એ લોકો જે રી જ કે ફોન આપો ફોન આપો એ ન સારું કેહેવાય એટલે આપડે તો હમણાં કાજી રાખવી જોઈએ ને આપડે હમણાં કાજી રાખ જોઈએ આપણને આગળ જતા એ લોકો ટોપ્લિક ના કરશે એ લોકો ફોનનો પણ સારી અમલ કરશે એવું આપડ બતાવું સા હારું મળ તઈ આપડે બીજું કોઇ આપણ અન્ય એટલે કે ફોનની ઘણી બધી માહિતી આવશે તે આગળ પણ આપને ખબર પડી જશે આથી આપણેે બીજી પણ મોબાઈલની જે પણ